હ હલો
હા નમસ્કાર!
હલો
હલો
હલો અરે આવાજ આવી નથી.
હલો
હા
નમસ્કાર
શું કરો છે
તો કઈ નથી બસ્યા છે એમ જીમવાનું તૈયારી કરીશું જીમવાનું તૈયારી હલો
હા હા ભાઈ
અરે જીણવાનું તૈયારી કરીશું
જી સારો છે ટાઈમ વે ગયોય તમે વેગ જીવાનું તૈયારી કરવા છો
હા
કઈ નથી કઈ નથી કર્યું મે તો
હમ સારું છે હ શણ છો
કઈ નહી ઓ તો હ આપને પિછલા દિનાને યાદ કરું
હા બચપન દદને તો દેખલું ભને મજેદાર હોય છે
હમ
હ સ્કૂલ ના ધનાડી ભી દેખલું પણ એ યાદ આવે છે વેદન ભૂલાય નને ભૂલી શક
હમ
કોર્સ ન
કઈ ન અ તારે સ્કૂલ નું લાઈફ તો શાંત છે
ઓ લાગ દ હ સવારે બે જતા હય તો જેમના સવારે જલ્દી ઉઠાવવાનું યુનિફોર્મ પહેરવાનું અને બેગ તૈયાર કરી પછી મજા અલગ વતી
હમ સાચી વાત છે
હમ પણ એને યાદ છે જો હોમવર્ક કરેલું હોય તો શિક્ષકને જોઈ જ ડર લાગતો
હા સાચી વાત છે
હમ ઓ એ સમય તો શું લાગતું કે શિક્ષક ખુબ કડક હોય છે. પણ હવે સમજ સમજાય છે કે એ આપણા માટે સારા કરતા હતા.
હા મને તો મારા ક્લાસ ટીચરી ખુબ યાદ આવે છે.
એ હંમેશા કહેતા મહેનત કરજો જીવનમાં જરૂર સફળ થશો.
સાચી વાત છે મારે ગણિતના સર પણ ખુબ સારા હતા જો કોઈ વિદ્યાર્થીને સમજમાં ના આવે તો ફરી ફરી સમજાવતા
હા સ્કૂલ ના મિત્ર સાથે તો મસ્તી યાદ આવે છે.
હમ સાચી વાત છે ખુબ યાદ આવે છે રિસેસ પડતા મુજબ બધા મેદાન તરફ તોડતા
સાચી વાત છે.
હમ્મ.
અને ટિફિન ખોલતા જે બધા એકબીજાના ડબ્બામાં હાથ નાખતા.
હા હા હા કોઈ ના ડબ્બામાં થેપલા હોય ને કોઈમાં પરાઠા હોયને કોઈ મી ખાયા હવે અને એને પછી કતા થોડો ચખવા દે ચખવા દે
હા. પણ થોડું તું શરૂ થતી અને અધૂર ટિફિન ખતમ થઇ જતું.
હમ્મ હમ્મ. સાચી વાત છે ઓ કેે દે ક્રિકેટ ના દિવસ ભી ખુબ યાદ આવે છે.
સાચી વાત છે. હા રિસેસ ના વીસ મિનિટમાં પણ આપને આખી મેચ રમી લેતા.
સાચી વાત છે રમવા તો ખેલાડી ભી આપી જોરદાર.
હા.
હમ આપણેય છક્કા આપણે ચોખા.
સાચી વાત છે.
બોલ ગુમી જાય તો બધા શોધવા નીકળી પડતા.
હા સાચી વાત છે. હમ્મ બો સુણાવ જો
કઈ નહી ઓર્ દેખો જને બારે ક્લાસ ચાલતી હોય ને ત્યારે બહાર વરસાદ પડે તો મન અભ્યાસ માં લાગતું ન જવું તો.
હા સાચું બસ બહાર જવાનું મન થતું.
હમ સ્કૂલ ના વાર્ષિક કાર્યક્રમ યાદ છે તને.
હા હા ડાન્સ અને નાટક અને ગીત એનું અને છે ને સ્પર્ધા
સાચી વાત છે હું એક વાર નાટકમાં ભાગ લીધો હતો.
હમ્મ પછી કઈ બન્યો હતો.
મેં શિક્ષક બન્યો હતો.
હા પછી તો ખુબ તાલી પડી જસી.
હા થોડો ડર લાગ્યો પણ મજા ખુબ આવ્યો.
મને ભી સ્પોટ ડે ખુબ ગમતું.
હા દોડ ખોખો કબડ્ડી અને બીજી સ્પર્ધાઓ
હમ હા હા જયારે મેડમ મળે ત્યારે મેં દુનિયા લાગી દીધી
હા
બી
અરે અને જો ઈનામ ના મળે ના તો પણ મિત્રો સાથે રહેવાની જ મજા.
હા એક વસ્તુ હવે ખુબ યાદ આવે છે.
સાચી વાત છે.
પરીક્ષા ના દિવસ
હલો
હા પરીક્ષાની દિવસ ની ખુબ યાદ આવે છે.
હા સાચી વાત છે.
પરીક્ષા આવે ત્યારે અચાનક બધા વિદ્યાર્થી ખુબ મહેનત કરવા લાગી જાય છે.
હા
અને પરીક્ષા પહેલા મિત્રને પૂછતા આ પ્રશ્ન આવે છે.
સાચી વાત છે.
અને ને કોઈ કઈ હા આ ખાસ ખાસ યાદ કરી લે
હા પછી એ પ્રશ્ન આવે જ નહી.
હા પરીક્ષા પૂરી થઇ જાયને પછી તો એકદમ હલવું લાગે.
સાચી વાત છે અને આખરી પરીક્ષા છૂટિયાની ખુશી.
સાચી વાત છે. તો ઑર સુના જો
કઈ નહી પછા તો આનંદ શબ્દમાં વર્ણી શકાય એવો નથી.
હા મને સ્કૂલ બસની યાદ આવે છે.
હા બસમાં મિત્રો સાથે ગીત ગાવના મસ્ત્યા કરના
હ કોઈ મજાક કરે કોઈ હસે કોઈ કહાની કેવે. કોઈ રોતા રોતા જાવે
સમય કેવી રીતે નીકલી જાતો ખબર જ ન પડી
સ્કૂલ ના દિવસો એવા હતા કે ચિંતા ઓછી અને ખુશી વધારે હતી.
બિલકુલ ના પેસા ની ચિંતા ના કામની ચિંતા બસ. આપને મે મસ્ત રહેના
હા હભ્યાસ અને મિત્રો અને મસ્તી બસ
હા
સરે ના જણ આવી
હ હવે સમજાય છે કે જીવનનો સુંદર સમય એજ હતો.
શું કેવો છો.
હવે સમજાય છે કે જીવનનો સુંદર સમય એ જ હોતો
હા આજે બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.
હા પણ યાદ યાદો હજુ પણ તાજી છે.
હા સાચી કરે ખરી બદામ મિત્રોને મલવાનું મન થાય છે.
હા ફરી એ એજ મસ્તી કરવાનું મન થાય.
હમ એ ફરી એ ક્લાસરૂમ એ મેદાન અને ઘંટી સંભાળવા મલે તો કટેલું સારા સારું
હમ સમય પાછો આવી શકતો નથી પણ યાદા હંમેશા સાથ રહે છે.
સાચી વાત છે. યહું તો ઘણી સાચી. સ્કૂલો ફક્ત શિક્ષણ આપતું નથી. પર જીવન જીવવાનું પણ શીખાવડે છે.
હા અને મિત્ર નું મહત્ત્વ પણ સમજાવે છે.
હા, હા સાચી વાત છે. હા આજે પણ ઈસ્કૂલ ના દિવસો યાદ કરી તો ચહેરા પર સ્મીત આવી ગઈ છે.
સાચી વાત છે. મારે ભી ચહેરા પે સ્મિત આવી જાય છે.
હમ્મ. કારણ એ કે એ દિવસો જીવનના સબસે સુંદર દિવસ હતા.
બિલકુલ, અને આ તો હંમેશા દિલમાં જીવત રહે છે.
સાચી વાત છે. તો સુણાવજો કાઈ ખાસ વાતા ઈસ્કૂલ ઓર કાઈ લેવે તો.
હમ્મ, પિકનિક પે જાના.
શું કેવો છો?
અરે એમાંય ક્લાસ ના પિકનિક ના દિવસ પણ બહું સું શાનદાર હતા.
સાચી વાત છે. ઘણુંય શાનદાર હતા, સબ મિત્રાને સાગે જ આવતા.
હમ્મ.
હમ્મ.
ઘણા મજા છે.
હા ઘણી મજા આવતા, સાગે ઓ ટિફિન લઈન જાતા.
હા, તે દિવસ પન શું દિવસ હતા.
સાચી વાત છે.
બધા દોસ્તો સાથ ટિફિન શેર કરવાનું, મીનવાનું, રમવાનું બધું બહુ યાદ આવે છે.
હા. ઘણો યાદ આવે છે.
હમ્મ.
હમ્મ. પર અભી દેખલો યાદા ને યાદી કરી શકો છે, સમય કોઈને આવે પાછો.
હમ્મ, મને મારા શિક્ષક પણ બહુ યાદ આવે છે.
હમ્મ. મને બી ઘણે યાદ આવે છે શિક્ષક.
હમ્મ.
હમ્મ, સારું છે.
તે એમના કેટલા પ્રેમ-પ્રેમથી બનાવતા હતા.
હા, સાચી વાત છે. હમ્મ. ઔર સુનાવજો.
કાઈ નથી ઔરતો.
હમ્મ.
સાચીમાં, વિદ્યાર્થી જીવનનો તો સભી સુનહરો પલ છે.
હા ઘણે સુનહેરો પદ સુનહેરો પલ છે.
ઠીક છે. આપના ખ્યાલ રાખજો.
હા, સારું છે.
સારું છે.